હલો.
હાલો.
હાલો.
તમને મારી આવાજ આવે
હાલો.
હાલો તમને મારી અવાજ આવે છે?
હ બો બઉ ઓછું આવે છે, તમારુ અવાજ થોડાક ક્લિયર કરો
હ હાલો.
થ
હાલો.
હલો. હેલો હા આવે છે, હવે મારી અવાજ
હા હા હવે ક્લયર છે, કેમ છે, બેન?
મે મજામાં તમે કેમ છો?
હ પણ મજામાં. તો આજે આપણેે કયા વિશે વાત કરીશું?
વૃક્ષો વિશે વાત કરવી છે, આપણે કે વૃક્ષો આપણા જીવન માટે કેટલા
તમારું અવાજ ઓછુ થઇ ગયું બો ધીરે આવે
હેલો.
હા હા.
આજે આપણે વૃક્ષો વિશે વાત કરીશું કારણ કે વૃ
હા તમે તમેને માઈક માઈકની પાસે જ રહો તમારું માઈક દૂર જાય ને તો અવાજ થોડોક ઓછો આવે લાગે
આજે છે, આપણે વૃક્ષો વિશે વાત કરીશું આપણે જાણીશું એ વૃક્ષો આપણા જીવન માટે એટલા જરૂરી હોય છે. ને વૃક્ષો ની હોય તો આપણે ઓઑક્સિજન બી ની મળી શકે અને હરેક જ જગામાં આપણે વૃક્ષો વાવા જોએ. જેમકે વરસાદ લાવવામાં બી મદદ કરે છે વૃક્ષો ને વૃક્ષો હોય તો કેટલું સારું હોય છે કે વેદા આપડે આપડે ગામમાં જોવામાં આવે તો આપડે વૃક્ષો વધારે. હોય છે ગામમાં. અને જુઓ તો લીમડો લીમડાના છાયામાં આપણે ખાટલો લઈને બેેસી શકીએ છીએ. અને. વૃક્ષો આપડે ફળ બી આપે છે આપડે ફળ ખઈએ છીએ. વૃક્ષો આપણે બહુ ઘણી બધી જરૂરિયાતમાં બી પડી શકે છે. લીમડા ના પાન છે જેવ તો કે આપણે ઉપર ખીર વેખયા હોય તો આપડે લગાવી શકીએ છીએ ને એનો રસ કરીને વાટી અને આપડે કોઈ તાવ બી આવ્યો હોય ને તો આપણે લીમડાનો રસ આપણે કરીને પી શકીએ છીએ. તમે શું કઈ કેવા માગો છો
હા હા તમે જેવી રીતે વાત કરી કે ગાનાઓમાં રે છો ખૂબ જ મોટા ભાવમાં જોવા મળે છે એમ કેમ કે ત્યાં લોકો વૃક્ષોને સમજે છે કે વૃક્ષો આપણા જીવનનું એક મહત્વ પૂર્ણ ભાગ છે. તો આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવો જોઈએ. એમ હોય ને કે વૃક્ષો આપણા જીવનનું અમૂલ્ય ખજાનો છે. વક્ષ વૃક્ષો આપણેે ઓક્સિજન આપે છે જેથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ. વૃક્ષો વગર વૃક્ષો વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી બોજ મુશ્કીલ છે.
વૃક્ષો પર્યાવરણ ને શુદ્ધ રાખે છે તે હવામાં રહેલા કાર્બનડાયોક્ સાઇડ સોસી લય છે અને ઓક્સિજન છોડે છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ બહુ મદદ આપે છે અને જમીનનું ખો અ ઘોવાળ ધોવાળ અ ધોવાળ જે અ વરસાદ હોય ને તો જમીનને એ ધોવાળવા માંથી જ બચાવે છે. અનેક પક્ષીઓ અને પ્રાણીઓના ઘર એક વૃ ખ વૃક્ષ જ હોય છે. આજના સમયમાં તમે જોઈ શકો છો કે કેટલાક પ્રદૂષણ છે. શહેરમાં વૃક્ષો અ આપણે વૃક્ષોને જોઈએ તો અ બધા લોકો એને કાપી દે છે પર્યાવરણ નું સંતુલન એમાં બગડી જાય છે તેથી દરેક વ્યક્તિને દસ વર્ષ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેની અ સમ સંભાળ પણ રાખવી જોઈએ. જેમ કે શાળાઓમાં ગામડાઓમાં અને શહેર અ સ્થાનો વધુમાં વધુ વૃક્ષો અ વાવવા જોઈએ સરકાર અને સમાજ બન અ બને ને મળીને હરિયાળુ હરિયા અ હરિયાળી વધાવવામાં વધારવા માટે પ્રયાસ કરવો જોઈએ આપણે કહી શકીએ. છે કે આપણા આપણા જે પૃથ્વી છે. એ વૃક્ષો વગર અશક્ય છે. એ વૃક્ષો વગર અમે કલ્પના નથી કરી શકી કે આપણા આપણા જે દેશ છે એ વૃક્ષ જેવા કેવું લાગે તો તમે કંઈક કહી શકો કે તમે પાછો કેવી રીતે તમે વૃક્ષો કેવી રીતે વાવો છો?
હા વૃક્ષો અમે એક જમીનમાં ઉઘાડીએ છીએ. અને તેનો એને પાણી નાખવું આપણે દરરોજ. અને
તમારું અવાજ છે ને જ થોડુંક ઓછું આવે રહ્યું. હા હા હા થોડાક તમે પાસ જ રહ્યો માઈકની પાસે.
વર્ષે વર્ષમાં એક વાર વાવવું જોઈએ વૃક્ષ. અને આપણા જીવનમાં બહુ જ જરૂરી જરૂરી છે વૃક્ષ. વૃક્ષ ની હોય તો આપણું આપણે ઓક ઓક્સિજન ની મળે. હમણાં જોવા જઈએ તો આપણે શહેરમાં તો એટલા બધા બી વૃ વૃક્ષ જોવા ની મળે. જેટલા ગામમાં અને આપણે જંગલોમાં જોવા મળે મળશે વધારે. અને આપણા આપણા ગામમાં ભી કેટલું આમ આપડે અનાજ ઉગાડીયે છીએ. તે એનો અ એનો ઉપયોગ થાય છે. વૃક્ષો એટલે કેટલા અ સાઈઠ સાઈઠ હજાર ના જાતના આપડે વૃક્ષો હોય છે. અને કેટલા સરસ મજાથી આપણે આપણે જોઈએ તો આપે કેટલા સ સરસ મજાના આપણે અ ખેતીમાં આપણે ઉગાડીએ છીએ. જેમ કે આપણેે સિંગ છે, ઘઉં છે, ચોખા છે, અને ને ચણા છે એવું બધું આપણેે ઉગાડતા હોઈએ છીએ. અને આપણે વર્ષમાં તો કેટલા ઝાડ જાતના આપડે કેટલા ખેતીમાં તો ઉગે જ છે. આપણે ખાવા માટે. અને જોઈએ તો અમુક ફળ તો આપણા ગુજરાતમાં એટલા ઉગે બી નહી. અ અમુક ફલ આપણા ગુજરાતમાં ની જોવા મળે જેટલા આપણે અ બહાર દેશના બી હોય છે એમઈ. જેમ કે ઓલું હું કેવાય અ ડ્રેગન ફ્રૂટ છે એવું બધું તો એવું આપણા ત્યાં જલ્દી ની ઉગે. એમ તમે શું કહેશો?
હા હા તમે એ વાત તો એકદમ સાચી કીધી કે આપણા જે ખેતી છે. એમાં પણ અમુક એવી વસ્તુઓ છે કે આપણા દેશમાં નથી થાય. તમે એ વાત તો એકદમ સાચી કધી. આપણે વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ. વૃક્ષો પ્રક એ આ એવું હોય ને કે વૃક્ષો આપણા જીવન માટે આ જરૂરી ઓક્સિજન આપે છે, અને કાર્બન ડાયોક્સાઇડ શોશી લે છે. આથી હવા શુદ્ધ રહે છે. વૃક્ષો ફળ, ફૂલ, ઔષધિઓ, લાકડા અને અનેક વસ્તુઓ ઓ આપે છે. ઘણા પશુ, પક પક્ષીઓનો નિવાસ અ સ્થાન પણ વૃક્ષો જ હોય છે. જો વૃક્ષ ન હોય અને જીવ અ જીવ જંતુ અને પક્ષીનો અસ્તિત્વ જોખમમાં મૂકી શકાય છે. તમે જોઈ શકો કે વૃક વૃક્ષો પર્યાવરણનું સંતુલન જડાવવામાં અગત ત્યની ભૂમિકા ભજવે છે. તે જમીનનું ધોવ વાણ અટકાવે છે. વરસાદનું અ પ્રમાણ અ એવું હોય ને કે અ જળવે છે. અને તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. વૃક્ષો ધૂળ અને અ જેરી એમ ઝેરી વાયુ વાયુઓને પણ શોષી લે છે. જેના કારણે પ્રદુષણ ઓછો થાય છે. હરિયા અ હરિયાળી વધારવામાં વાતાવરણને શુદ્ધ રાખવામાં સ્વચ્છ રાખવામાં અને સુંદર બનાવવામાં વૃક્ષોને વૃક્ષો આપણને બહુ મદદ કરે છે. આજના સમગ્ર વિ વિશ્વમાં જોવા જઈએ તો આબોહવાની પરિવર્તનની સમસ્યા સામે અ સા સામનો કરી રહ્યા છે. આ આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીની વધ તી રહી છે. કેમ આવી તમે જોઈ શકો છો કે હમણાં સુધી આપણા દેશમાં વરસાદ આપણા દેશમાંથી અ બધા જ પૃથ્વી પર હમણાં છે જે વરસાદ નથી આવ્યો. એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે વૃક્ષોને કાપી દઈએ.
તમે જોઈ શક્યો છે વરસાદની ઋતુમાં ફેરફાર થવા થઈ રહ્યા છે કુદરતી આફતો વધી રહ્યા છે. આવા સમયની વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ કરીને પૃથ્વીની ઠંડી રાખવામાં મદદ કરતી હતી. તેથી વધુમાં વધુ વૃક્ષો આપણે વાવવો જ જોઈએ એકદમ જરૂરી ફરિયાદ જ છે કે તમે પણ વૃક્ષો વાવોને બધાને સંદેશ આપો કે છો જ આપણા જીવનનો મહત્વપૂર્ણ એવો ભાગ છે કે આપણા જીવનનો અ સંતુલિત સંતુલન રાખવા માટે ઓછું વાવવું જ જોઈએ તો તમારી સાથે તે આ વૃક્ષો વિશે વાતો કરીને મને તો ખૂબ જ આનંદ થયો કે તમને કેવું લાગ્યું?
બહુ સારું લાગ્યું સાચી વાત છે કે વૃક્ષો આપણા જીવન મા બોવ જરૂરી છે અને વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરતા હોય છે. જો તો આપડા શહેરમાં એટલું એલા જેવું હોય વાતાવરણ મળે એટલુ ગામમાં આપણે તેમને જોઈ શકીએ. ગામમાં જે ક આપડ ઝાડ હોય છે એવું બધું હોય છે. બોવ હોય છે આપડા શહેરમાં એટલું જોવા બી ન મળે વરસાદ સાચી વાત છે. આપણે ખાલી માણસો માટે શું છે રાણી એ લોકો ઘર હોય